હલો.
હા હલો. નમાં હા મજો
બસ બસ મજામાં.
શું કરો શું ચાલે.
બસ શાંતિ છે જો છોકરાઓની આ પરીક્ષા ચાલુ છે તેની તૈયારી કરી રહ્યા છી.
બરાબર હું પણ સારી છું આજે મારી દીકરાની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે એટલે પરીક્ષાની જ વાતોમાં મ મનમાં આવે છે.
હમ હમ અમારી બી સારી ચાલી રહી છે પણ થોડો તણાવ તો રહે જ ને પરીક્ષા નજીક આવે એટલે બાળકો ચિંતિત થઈ જાય છે.
બરાબર. સાચી વાત છે મારા દી થાય છે હું તેને સમજાવું છું સમજાવ ું કે પરીક્ષા જીવનનો એક ભાગ છે. આખું જીવન નથી.
સાચ એમ. હા. સાચી વાત છે, મારા દીકરાને પણ એવુંજ થાય છે, સમજાવું છું કે પરીક્ષા જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી. હા, હા. હલો.
હા, બોલો અવાજ નથ નથી આવતો?
નઈ નઈ હવે બરાબર આવે છે, બોલો બોલો.
ખુબ સરસ વાત. ઘણા બાળકો માર્ક્સ વિશે વધારે વિચારે છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે.
હા, હું મારા દીકરાને કહું છું કે મહેનત પર ધ્યાન આપવું જોઈએ, પરિણામ તો પછી આવશેજ.
બરાબર તમારી વાત એકદમ સાચી છે. છે. તમે ઘરે અભ્યાસ માટે કોઈ ખાસ નિયમ રાખો છો?
હા, અમે સમયપત્રક બનાવ્યું છે. દરરોજ અલગ અલગ વિષય માટે અમે અલગ અલગ સમય નક્કી કર્યો છે.
વાહ, સમય પત્ર થી ખરેખર મદદ મળે છે. મારી દીકરી પણ હવે રોજનું આયોજન કરીને અભ્યાસ કરે છે.
હા, બાળકો ને વચ્ચે વચ્ચે આરામ પણ આપવું જોઈએમ. સતત કલાકો સુધી અભ્યાસ કરવાથી થાક લાગે છે.
હા, હા, પૂરી પૂરતી ઊઘ પણ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓને રાત્રે મોડા સુધી જાગીને અભ્યાસ કરવાની તેવ હોય છે.
હમ્મ, બરાબર સાચી વાત કઈ. સારી ઊંઘ થી આશક્તિ પણ વધે છે ને એકાગ્રતા બંને વધે છે.
હમ્મ, તમારા મતે પરીક્ષા માટે સૌથી મહત્વની બાબત કઈ છે?
મારા મતે તો નિયમિત અભ્યાસ અને અભ્યાસનું પુનરાવર્તન કરતા રહેવું તેજ મહત્ત્વનું છે.
તમે ટીચર છો, એટલે પૂછું છું ટીચર લોકોને હું જરા થોડું નોલેજ વધારે હોયને.
હમ્મ, હા. છોકરાઓ શું શરૂઆતમાં બધું આવડી જાય પછી રિવિઝન નહી કરે ને તો ભૂલી જાય, તો પુનરાવર્તન એ કરવું યોગ્ય છે એ છેલ્લી ઘડીએ.
બરાબર. હા છેલ્લી ઘડીએ બધું યાદ કરવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી.
હમ્મ, આજે તો બાળકો પાસે ઘણી સુવિધાઓ છે, ઓનલાઈન વિડિયો, નોટ, ટેસ્ટ પણ સમય નો સદઉપયોગ કર તા શીખવું જોઈએ બાળકોએ. બસ તેના વિશે જ હું સમજાતી તી મારા છોકરાને.
હા, પરંતુ મોબાઈલ નો ઉપયોગ મર્યાદિત હોય, હોવો જોઈએ. ઘણી વાર બાળકો અભ્યાસ કરતા-કરતા સોશિયલ મીડિયામાં સમય બગાડે છે.
હા, સાચી વાત કઈ. સોશિયલ મીડિયા ઘણો ટાઈમ લઈ લે છે. આ સમસ્યા તો વધીજ રહી છે. છે.
બરાબર. તેથી માતા પિતાએ અઅ પો મા-માતા પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો અહ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે છે કે નઈ કરતા.
હમ્મ. પરીક્ષા દરમિયાન બાળકોને યોગ્ય પ્રોત્સાહન આપું જ જોઈએ.
હા, ટાળાવાથી કે દબાણ કરવાથી તેઓ વધુ ગભરાઈ શકે છે.
હા, જો આપડી અપેક્ષા મુજબ પરિણામ ન આવે તો આપડે શું કરવું જોઈએ?
ત્યારે બાળ-બાળકોને સમજાવવું જોઈએ કે નિષ્ફળતા પણ અહ શીખવાનીજ તક છે.
હાચી વાત છે, નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે. ખુબ સુંદર વિચાર છે, તમારા. જીવનમાં સફળ થવા માત્રે માર્ક્સ જરૂરી નથી.
સાચું. મહેન ત, શિસ્ત, સારા સંસ્કાર અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વનો હોય છે.
દિવસોમાં ખોરાકનું પણ ધ્યાન રાખવું જોઈએ. પૌષ્ટિક ખોરાક આપવું જોઈએ મારા ખ્યાલ મુજબ તો. ફાસ્ટ ફૂડને અવોઈડ કરવું જોઈએ.
હા, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ફળ, દૂધ અને ઘરનું તાજું ભોજન. શરીર અને મન બંને માટે સારું હોય છે. પરીક્ષા-પરીક્ષા પહેલા બાળકોને શું સલાહ આપશો?
હું તેજ પૂછતી તી. કે આપડે શું સલાહ આપવી જોઈએ? અન-હન. મને એવું લાગે છે એ લોકોને શાંતિથી હનન. તમે પૂછો છો ને પછી તમે જ કહો છો.
હા.
આત્મવિશ્વાસ વધારવો જોઈએ અને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. સૌ પ્રથમ તો.
એ લોકો-એ લોકો ગભરાઈ જાય અને પછી અ ટેન્શન લેય તો જે બ વાંચેલું હોય એ પણ ભૂલી જાય. એટલે એમનો આત્મવિશ્વાસ અને પેલેથી થોડુંક થોડુંક વાંચતા હોય તો એમને આટલું બધું એઝામના ટાઈમે આટલી બધી તકલીફ ની થાય.
હમ-હમ સાચી વાત જો હું પણ મારા દીકરાને ત આ જ સમજાવું છું કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો ને ભણવા પર વધારે ધ્યાન આપવું. જોકે રમવું બી જરૂરી છે.
બરાબર. હા તેથી પોતાની પ્રગતિ પર ધ્યાન આપવું જ જોઈએ.
હમ્મ અને બીજા સાથે તુલના પણ નહી કરવી જોઈએ. પોતા પર વધારે ધ્યાન આપવું જોઈએ.
હમ્મ. એ લોકો એક્ઝામના ટાઈમે જ ટેન્શન લે અને ત્યારે જ આખી આખી રાત જાગીને અ વાચ-વાંચે તો એટલું બધું ટાઈમ પર બધું યાદ બી ની રેય જે યાદ હોય તે પણ ભૂલી જાય.
હા અને એ લોકોન પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ આપડે ખાસ. બીજા-બીજા-બીજા આ વિદ્યાર્થીઓ સાથે કે બીજા એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે આપણેે એની કમ્પેરિઝન નહી કરવી જોઈએ.
બરાબર. ચાલો બીજ જું બધું શાંતિને?
હા હા બ-બધા મજામાં મને ખુબ આનંદ થયો તમારી સાથે વાત કરીને.
મને બી ખુબ આનંદ થ્યો મેં વિચાર કરતી જ હતી કે રોશની ટીચર વાત કરીને થોડી સલાહ લઉ એમની એક્ઝામ માટે છોકરીની એક્ઝામ છે તો પૂછું એમને
હા હા બરાબર છે. કઈ નઈ હમણાં એક્ઝામ નજીક છે તો ભણવા પર વધારે ધ્યાન આપો મોબાઈલ તો દૂર જ રાખો એમનાથી ભણ ભણવાને લગતા વિડીયો જોઈ શકે પણ શું એનાથી પછી આંખોને પણ નુકસાન થાય ન અટલે એટલું ભણવાનું બુક માંથી વાંચી એ જ વધુ સારું. લખો ને પ્રેક્ટિસ કરો. મારો છોકરો એક્ઝામમાં ઘણી વખત છે ને એનું થોડુંક છૂટી જાય છે.
હા હા-હા બરાબર
તો એ લોકોને લખવાની પણ પ્રેક્ટિસ કરવાની જેનાથી શું, તમારી છોકરી કયા ધોરણ માં છે?
એ આઠમા માં છે હમણાં
આઠમામાં છે ને તો પછી દસમામાં બોર્ડના એક્ઝામમાં પછી બઉુ તકલીફ પડે છે તો આઠ થી જે લોકો પ્રેક્ટિસ કરશે ને તો પેપ રહી છૂટી નહી જાય ને તો બોર્ડને પેપર ઘણી વખત બે માર્ક નું પાંચ માર્કનુંું એવું આવડતું હોય પૂછાતાં પણ લખી નથી શક તાય લોકો એટલે લખવાની પ્રેક્ટિસ કરાવજો હો
હા નક્કી હમણાં હું એના પર જ ધ્યાન આપું લખી લખીને જ એક્ઝામ ની તૈયારી કરાઉ.
એનાથી શું એમને અક્ષર માં પણ સુધારો થશે.
બરાબર
હમ્મ
ચાલો તો ના કઈ કઈ નહી બસ બૌ ખુશી થઈ તમારી હાથે વાત કરીને. તમારી સલાહ જે આઈપી તેવું જ કરુ હમણાં હું છોકરીમર
કરજો. પછી આરામથી વાત કરશું હા ચાલો આવજો તમારી છોકરીને શુભેચ્છા મારા તરફથી એક્ઝામની
હા હા ધન્યવાદ ધન્યવાદ ચાલો હા
એ ખબર છે નથી પડ